હલો હા આસું કરોો
બસ સરે મધા
હવ મજા
હમમ શું કરો છો.
કેવાય શ કરુ મોબાઈલમા
એવું છે.
હમ તમા દી ના મોબાઈલ ન કરો અું સુખ શાતિ
હમ શું કરે છે, બધા મજા આશે
ઓ બધે મજા
વિશવન વિદ્યા
હમ વિશ્વણ વિદ્યાની આ્યા વિશ જ
એવું છે. સુખ સધી
હ શન દ નાવેવે બનતીએ ર
મ અમાર બાર પેનું હ હલ દરવાજો ખોલે એટલે
એવું એમ વર્ષદ આવ્યો છે તો
હામે તો અંદરશ આપ ખબર નહ પણ બાર બેનું એટલે કવું
હોય બી હોય વીજણી થાય રહી જબર
એવું છે.
હ માાર શું કર છે, બધે ફેશ ભાઈ નની મદન
હ બદલે મજાની છે.
હમ હવ ખઈ રહ્યા હવે વાહન તો હશે
એમ શું કર્યા અત્યા નિષ્ઠાને
બસ એ યાર ખાયરાસ રમેરા છે એ છે. ઓ ચટણી બનાવી હતી ને ઢોકળા બનાયા તા અને
હા તમારે જેઠ મીટિંગમાં જદ પી
શયાબો
હોય પાટણ મા પાટણમા
શાંતિ
હ શુંંત ભી ફોન કર્યો તોમા
એમ ક્રિષ્ના બુન નો આયો તો અમને છે ને હાડા છો એ પછી અમે વાત કરી તી
ઈ એ ને મન કર્યા મે કે તું પપ્પા નવરા છે પપ્પાને કરાવ કે મારે તે ફોન કરે પિંકીને કીધું અમાર તો કીધું આ ત્યાં રોટલી બનાવે શાક શાક બનાાવને વાહણ, કચરા, પોતુ બધું કામ કરવા શીખી જી કીધું.
તે કે હારું હારું કે તમારે તો કશું કરવું ના પડે મેં કીધું હોવે તાર અમાર કશું કોમ ના કરવું પડે બધું કરવા શીખી જઈઅ
હારું છે ન એટલું હાર હેન આવડે હેન‌
હવ તાણ
કોક દી ની વાતો પૂરી કરવાની
ઓવે
હા એ ચારનું કેવાયશી કરતી તી અતાર હવે થયું. એવો વીડીયો નાખેન જો જહું વશી મેસેજ ના થાય જવું સે કે. વાઈ. સી નું પણ
એટલે શેનું કરવાનું કે. વાઈ. સી?
આ નહી પેકેટ મળતો
હોવે
એ પેકેટ નું લાભાર્થી ને વીડિયો લેવાનો અને પછી કેવાસી કરવાનું કેવાશી કર ને તો જ આગળથી નાસ્તો આવે નક ના આવે. ના કરન તો એવું લાગે કેવે એને તો અવાય ન તો આટલે જ લાભારથી હે
એવું સે એમ?
હ અ
એવું હે એમ?
પિસ્તાલી ઉપર થી
હે?
ટાઈમ થઈ ગ્યો લો એ તો કે જેટલા વાગ્યા નો ટાઈમ સ્વ સ્વાધ્યાયમ જાવાનો?
એવું સે તમારે જાવાનું સે?
હોવે હું જવ તો એ સી નવા ગામ તો ચાલુ થાય પણ ઓવે એ લાગે
હમ સુ કરસ ચમ મસ્તી કરે છ એ?
એ એમ કે બારે ઊંઘવું ને વરસાદ આવે કે અંદર ઊંઘવાનું
એવું એમ?
હ અ
તે અવે ચાલુ થશે કાલ તો નતા રેતા મિટિંગમાં
તેમા રોતા તા
અ હ એટલે રોતા તા અવે નઈ રોતો
એવું તાણ સોકરા ન તો
આજ આવાનું
હમ
ના ગોવા જવાનું
હોવે બાર તો ચેવો ઠંડો ઠંડો
હમ સો સો બ મેં તો બસ બેઠી હું.
એવું સે અમાર તો સોટા આયા હેન એટલે ઠંડું વાતાવરણ થઈ ગયું.
એ વરસાદ આવ્યો છે તમને ખબર નહીં રઈ હોય એટલે.
અમે ખાવા બેઠા હતા.
હમ તો વરસાદ આયો ન પંખા લીધે અવાજ ની આવતો હોય.
ના અંદર તો કશું ના ખબર પડે.
હા.
બાર નેકડો તાર ખબર પડે બારીઓ બારીઓ બંધ કર દીધીતી એટલે. હા ઓલા પતરા હોઈત ખખડે.
ના તો ઓ તો ગત અવાજ ના આવે. પો તો ગું અવાજ ના આવે.
દાખા શ પત્ર હોય ખાકડી હોય તાબામ ક શુ ખબર જ ના કરે.
હ શવાં
હઉ શાંતિ છે, તમારે?
બસ હી આ રહ્યા.
હા હા બધા બધા?
અ મધ માજ.
જે માછું કરે છે.
કેમ?
એ એટલે આ કોમ કજ ઘરનુ.
અરે આય લમ
ઘરનું કોમ છેટલે આ જીવ માની એ ને.
જી મન કર.
જી મન ઘટ છે પંખો ચાલુ પંખો ચાલુ.
એવું છે?
ટાઈ છે, ના ખાય જ.
હ હા શતાવી દસની
બસ સલે. કે્યારે હ હવે જાઉ હ એને સ્ વામ આવો હોય તો.
ના જઈ આવો.
જઈ આવ અમારે જે વાહાણ બહાણ તો હછ અમારે સોમવારે હોય.
એવુ?
હમ્મ.
હમ્મ.
અરે સોમવાર નું જવાનું હોય પણ.
હા.
હા નિષ્ઠાની ભણવા જાય.
હવ નિષ્ઠાધ્યા બીજે હવાર માં સાડા હા જ સાાડા અગય આવે.
અ દારેે ટાઈમ મળે તો કરજો ફોન.
ચલ્લા આજે ફ્રી હો તમે?
હ હું તો વેલા ઘરે હોય દસ વાગે આવતી દસ વાગે જ છુ હુ.
એવું છે એમ?
હમ, પછી અહીયા અઢી વાગ્યા આવે એટલે પછી એ માટી કામ ચાલુ જ અહિયાયા થી ચાર વાગે કર આવે એટલે ફ્રી હોય.
એવું એ એટલે મે કીધું વળી એમ કે ટાઈમ તમારો ઓંગણવાડી ને જાવાનો હોય. નવરો હોય ના હોય ને એટલે પ
ને અહિયા તો વાત કરી
એવું છે હમ
હમ
ના ના વેલા કરે જ હોય છે વેલા કરવાનો પણ
એવુ એમ
હાં મને એમ કે તમનું વેલા ટાઈમ ને હોય તમે જવાનું હોય પાર્લર હોય એની
ના નહી જાતી પાર્લર બંધ કર્યું
બંધ કર દીધું
હોય
ના
હઉ કરે કરે જ જે થાય
હા ચાલે
હો તણાવ નેઈષ્ટા ના
ના દઈ નો મેલ હે કાલ પકડ છે
હતો નહી તો એમ કે હાર કરે હોય ના હોય તોડી એકલી એચો મિલવાની છોડી એને
ઇયે જાવ થાય બસ તમે આઈ ના કરો ઇયે બાર જાવાનું હે ટલે એ ના કરો તમે હો
હમ ગઈટલે તોહ એને જો અમુક વાર કોલેજ પાસું જવાનું હોય ખાઈને બે વા એક બે વાગે
હમ
એટલે પછી પોહસવા જ આવે તો પછ એટલા કરીડી એકલી કુ ના દોડી રાખવાની
ના ના એને
હમ એટલે હમ હમ હારું હારું
બાર માર જબ્બર હૈ પવન
હમ બારે બઉ પવન હે વાહન ધોવા આઈશું
હમ આમાં તો સ્વાધ્યમ જવાનું ને જોન ને જોન્મ જાવાનું
હવ હડતીયાર થઈ રહ્યો એમ
ના ના બાટલો પડશે નોટણી લેસી
એવું એ
હા હા એક માસો લઈ લેહે એટલે સાલે
સાલે
તાર મંદિર માં જવાનું મહારાજ ને એવડી જમ બોલો શું કરવાનું કેટલી જગ્યા
હાચી વાત હમ
હે દૂડ થઈ જાય એમ હમ દોડદેનું હોય દાન
એમાંથી કરેલો હે એમાંથી કરેલો હે
હમ હમ શું કે છે પરેશભાઈ એ અવે આ વખત ફોન આયો તો માર બઈ નો અરે એ નમ મુરલ દાન્સ રઈવા નમ બત દાન્સદ મનકીયા આવદ દવે ચમચમ થાય મેં કીધું હળોવે
આરાવાની
હમ એ બધ જઈ છે, કોણ પેશલ રિકક્ષા કરીે
હા
વાની આય છે કૃષ્ણા ભગવન ની બધા રાહના છે. તે મે કીધું હવે જોવા માટે જવ શેરિંગ થાય.
કોને જઈ આવાનું તો
હય અમારે રવિવાર ન આવન છે, સોસાયટી
હમ્મ
એટલે વ જો શિવસેટિંગ થઈ ગીમા તૈયાર કરજુ થાય રહી હ તો બસ હા. હ હા હા હમ્મ
જ થાય વરસાદબને મંદિર મે પહચ ને બીજો વરસાદી આવશે એવું લાગે હ
હ
જબ્બર આવ હિશે આલુ વર્સ હ
હ શોટ આ આવીન્ ગયા.
સોટા આવયા તો જબ્બર આવેલું ન
એમ વીજળી થાય રહી હ તો બ હમ હે
ગાચેર હ ને બીજોળી થાય ર
હવે હું બાર વાહાણ તુ
હા હમ્મ તમાર ની અવાજ નહી થતો મ તમારે અહીંયા અવાજ નહી થતો.
ના હું એકલી દોરી હ વાહણ પકડાયા વગર હમ હમ કેધયા હમ્મ
સતી્યમા હે
હે્યા સ્વાતી
હા સવ કાચીન એની એને કેવું પડે સ્જ્યનુ એ
ઓવેીળ સીને બધા બા
હવ બધે મજા
હમ્મ
હમ્મ
જયા સાવિત્રી નિકિતા
એઈ નિકીતા ની બારે બેઠો હતો.
હમ્મ
જયાનેવઊ ક હૈ
હમ્મ
એરલે
એ છે.
હ
હમ હા
હ જેટલી મિની વાત
શી ખબર છે એટલે બીમાર તો હાથે પના હ છેલ્લી મિનિટ થી મારે તો હાથે પેના હશે હમણાં કપૈ દ તોને હાથે હથે.
સામથની કારગના
હ
ઓકારમા ન
ના ના કશી ના મેં કર્યો ને અમેથી.
હા.
તમારે કશે, નનીકનીમુકદેશ હ
બનેયો હતો ને, ફોન એટલેને મારે તો બધું. હ.
હ, હમ.
એ.
હમ. અમી એ ક્રિષ્નાબુ ને, અમારા ગાયત્રી ને, ઉમી ને.
હા, કેતો તો.
પછી. પિંકી ને, પિંકીને કાલ કર્યો તો, ના જ કર્યો આમ તો નથી કરતી.
એમ.
હ મેગ સિ ન સાાલું હોય ના હોય કીધું
હા.
મારે પછી એ કીધું કે, એ હ ચાલું કરીશું ને.
હા, હ, હ, હ.